હાલો
હાલો બોલો અવાજ આવ્યો હલો શું કરે છે
આ રાય
હમ
આ રાહિ બાહ રે
હમ એકલી
હમ
તમે ચીહો આપડા ઘરે હો કે ફઈના ઘરે
આપણા ઘરે આપડા ઘરે ખાઈને તરત આ તને ફોન કરી ફોન કરી દીધો ત પેહેલો જ તરે એવું જ હોય ને ત એમ કતો આ મહિને આપો ખર્ચો ઓછો હોય એમ
સારું છે હોય કે મુ નહીં એટલે નહિ હમને હું આવીશ એટલે ચાલુ થઈ જાય ખર્ચો એ
બે હાજાર રૂપિયા લખઇ જયા ચોપડે
શેના.
ખર ખર્ચ પેટેના
તો હલતા તો હોની.
ચાર ઓલી ફિર આલ્યા નઈ આલ્યા હો
નઈ આલ્યા ચાલીમ ઓલે ચાલીમ જમા લીધેલા એટલે
એકે જમા ન લીધા જથી લીધા હસે જમા
એ તો લખેલા ચોપડે તને મળી જાય પૂરું થાય ને એટલે બધા પૈસા આલ દઇસ તારા પૈસા મળી જશે
હ ના ખાતામાં પોનસો યાદ હેને નાખવાના આજ કાલ માં
એ પગાર થાય તારી દસ તારીખ એન પેલા
હા તો આ પગાર માં વધ્યાતા એ ચય જયાતા.
ચિયા આઈપીઆ ન ભરેલા હાથ એક રૂપિયો ખાત બાવન રૂપિયા એ ખાલી પડી હ બસ અરે કાલ ખોલી જાહે હવે મેટ લાગેમાં લાગે ખબર પડી રે એટલે પમ દાડ ખબર ખમ
એટલે લાગે કે ના લાગે ત્યાં ખબર પડે કાલ કે આજ
કાલે કાલ રાતે
કાલ રાતે હજી
કાલ રાતે પડે બે દાઢ રજા ના આયુ.
હ એટલે તો તા તારીખનો તો આઈપીયો આવે જ છે એટલે કે બેદારા અહીંયા વ્યાજ આવે.
થાય પૈસા એના એમને પૈસા આવ લઈ લ
હા એટલે જ ને
હમ
અને પાછો બીજો ખર્ચો શું હોય આપડે વધા
કશું નહીં.
એ કદી ખર્ચો ખાલી બીજું કોઈ એકસો સો રૂપિયા મંડળ માં નાખવાના છે હપતા ના
હમ
હા એક
મુ શું કઉ આપ આંબાજી મેળો ચાલો હોય
તરે પુનમ નો.
હે
ભાદરવાનો પુનમ નો.
દર મહિનામાં હો મન લેઇ જ જો અંબાજી આ વખત
ત ક દ એડો એમશું
પ ખ મું અ હતીેહી એો આંબાર ભાદરવા મહિના હા તે જ ને કોર નોતું લઈજું નહી
તે આ તો
આ વખત લઈ જજો
કશું વાતા ન ઓલી વખતે તો ઓલી વખતે તો મુ જો ઓલી વખત તો મુજવાઈ જોઈને તને ખબર હને એ આગલી વખત ત તું નથી ને એટલે મુ જો
હમમ મેં કોઈ તને પકડી નાતારાશે આ વખત ઓ
યાર તુમ મુજાવતો નથી
જોયા તા પગલે છાલા પડ્યા તા.
એ તો પગી તો સાારા સ પડ્યા પણ એ તો ખબર હે.
છો
ખબર એમ નતો જે
જું
ખબર એમ કે હું નતો જેમ કે ઓલી વખતે એમ અંબાજી એમ
હા તે મેને પકડીને તારશે.
અહી તો ખબર એટલે જ કવું હ ત્યાંગ છે એટલે જને. હ એટલે જ ને પણ
લકશે મારો કહીશ હું બધું.
તો નીચા ના પાડી એમ અમે કેમ નહી અમે બીજે જેવું તો નહી કરતા
આમાં કહેવાનું.
હું શું કહું અમે બીજા જવું તો નહી કરતામ એમને અમે એવું તો નહી કરતા ને એમ તો ભાઈબંધ આરે દરરોજ ફરવા જાઓ દરરોજ પણ એમ નહીં એવું.
એ પ ઘરના ઉપર જાય કે ભાઈબંધ ભબંધ અંગાથ રોજ જાવ એ ઘરના ઉપર જાય હાને
ઘરના ઉપર ના એવું નહી કેતોું પણ બાર બાર મહિને કોક એવુ કે કેમાં પ બનારે જવું બારપ ખુક દડકોું કેવું કે તો એમ કેવાય છે મન લઈ જવાનુંમમમ એમ કેવાનું મન લઈ જ છે, અમારે એવું મન તો હા એમને તો એવું કીધું હતું મ મન તો લઈ જાવું ઈ જાવું
હા એવું તો કહું ને મને પણ ચોક લ જાવ તો પડે જ ને તમાર
હા, તો તમે બીચા ના પાડી થી તને લઈ જવાની
ભાઈબંધન એકલે ભાઈબન હંગાથ જ જો મન જોો એ ના લઈ જ પ્રેમુના કો
ખરું ખરું
હમ બસ આ વખત તમે ત જાજો પી વહંગાથ અંબાજી મેળો હોય તાર પણ મન થોડી હટ લઇ જાયજ એટલે એવું કે દર્શન હરા થા મેળન દિવસે તો પ દ ને હાર ન થઈ એટલી ભીડમાં થોડી હાર લઇ જા તમારે જાવ હોય ત બરંગ પૂનમ નાથ જતું મુના પા
કઠડ થઈ પડશે
હમ્મ
જોઈ લઈશું એ તો હવે. હ હ બોલવા ડો હુ
ઈદર જેતોઈંયાખ તો ચી મજા આવી જ તેની
વોટર પાર્કમાં.
હમ્મ--હમ્મ
ડારોબી હવાની.
જીરામ
બેઠા તો આપડ છેટલી રાઈડમાં બેઠા તો ઓલો ઊંચી રાઈડમાં બેઠા તો એમાં તો જેવું થતો તો ખબર હે, ઓરી બંધ હતી. બંધ રાઈડમાં પેલા ખુલ્લી રાઈડ માં બેઠા હતા બંધ રાઈડમાં બેઠા તે યાદ.
ઓવ કપાલ બેઠા માં
હા તોડે બે એકમાં બેઠા થ ને એકલા તો થોડા જો બેઠા હતા તમે પ એ ખુલું આમ પાસું ઉપર જઈને આમ પાસું આવય તું ખબર શ્વાસ અા થઈ જ તો હ એ જેવું થતું હતું હા શી મજા આઈતીની
હા રો તો મજા ત હ નિયમ હ બીયુ બીજા મજા આવી હી ગેટમાં મેડમ
હમ મસ્ત મસ્ત હતું ને. વચ્છા ફવવા તો એટલા મસ્ત હતા
આપડો ઘરે ચલ જવાની મન
ફ્રૂટ એટલા હોય ન હતા.
તમે ઘરે ચલજા વાનિ પણ આપડે
ઘરે એવા જ બને હવે તો હ ત્યારે ના બનતા હ એવા જ બન તો બધી વસ્તુ એના માટે જો અમુક ટ ના હોય ના બને હોય તો બને.
હ આપડો હોયને છે ને એમ તોય તો હવે વસ્તુ છે ખૂટું નઈ કીધું.
હા એટલે હવે હારાની બ
એટલે જ આમુશી બ હાલી પો સગા હો મતાલી.
હમ એ તો પણ મોઘા ભાવ ના હ એટલે ઓછા જ ના ખાવડે ને વધારે ના નાખાય.
બદ જેવા ભાવ સિંગ દાણા ન તો.
હ ભલો બદામ જીવા ના હાજરીલો.
હ એમ. બદામ જેવો ભાવ.
વરસાદ ચાલુ થઇ ગયો છે અમારે.
સો તબેલો છે આપડે ભેશાનો મોટો.
હમ.
હમ જતું રહેવાનું.
આપ એવું પલડું
હ ચલો ચલો આવેરો?
હા થોડું થોડો વધારે આપે જવો.
એ હ અમે તો તમાર ટાઈમ થઇ જાય એટલે હમ.
અ પેલા જ હોટલ ખબર મસ્ત ગુલાબનું ફૂલ આલ્યુ ત આપડે.
હમ હ આલ્યુતું મે નતું લીધું. ખબર મી નતું લીધું ખબર તને ત ચ લીધુ તું છોકરી આલતી બિજું લી તું બુલ
તો તમેં પણ આવીય ચેથી આયુતું.
જેથી મારે ને તે લીધું તું.
ના મેં તો લીધું પણ તમાર જોડે હતું, બે હતો એક તમાર જોડે હતું એક મા
હા તો મેં લીધું જ નતું મે તને કીધું મેં લીધું જ નતું છોકરી આલતી ને મસ્ત કટ પેરીને જોઈ તી? મે નોતું લીધું. ગુલાબ નું ફૂલ. એ છોકરી આલતી તી એટલે.
એવું તોડું ન હોય.
હમ. હ નતું લીધું વળી બસ અમારી ઈચ્છા.
એવું એમ લેવું તો માર જોડે જ લેવું એ ને બીજે જોડે જ ના લેવ એવું.
એ એવુંજ હો એ તાર.
એવું એમ.
ચ લીધુંધું
મને તો ખબર તમે લીધું તું મન તો એવું યાદ હે. મને નહી ખબર કે તમે નતું લીધું.
હર તને કીધુંતું મને એ પૂછ્યું તું કે તમે ચેમ નહી લાયા એવું તે મને કીધું તું.
ના મેં એવું કીધું જ નહી. મારું ગુલાબ નું ફૂલ તો ઓલો આપડે હતાને શું કેવાય? પલી વાઈસના ભાઈ ન હતો મોટો. હર્ષ હર્ષ નામ હતું કે શું હતુ. એઈ લઈને ને તો લઈ લીધું એને મારું ફૂલ તો.
એવુ એમ.
હમ આપડે ચ અંદર લઇ જય. ઓળ નોની છોકરી નતી તમે તેડી ન ભાઈ.
એવું એમ
હોટલ ચેવી હોતી નહીં, મસ્ત હોટલ હતી.
ત્રી સ્ટાર કેટગરીની, ના ફાઈવ સ્ટાર કેટગરીની હતી એટલે.
હા હા.
ફાઈવ સ્ટાર કેટેગરી એટલે બધી સુવિધા આવે મા
એવું એમ.
ફોન કરો જમવાનું ઉપર આપપા આવે ઇરિયા.
ફરી એવી આ કંપની ટોર તો મજા આઇ જાય.
કમ્લીટર તો આવે છ. ઓમ લેતા નહીં
લે લે પડેય ને તારે
ત્રીસજાર પોત પિસ્તાલીસ હજાર સીએન આવે કમલીત ના લોને તો
એટલે સી એન એટલે?
ક્રેડિટ આવે એટલે એમ તમે ના જાવ જેટલો ખર્ચો થાય ને જેટલો એટલે સિએન આવે એક જણા પાછળ.
એવું એમ એટલે એવો શું કમ હો જાવ ની એના કરતા પૈસા લઈ લેવાના હે ને
સેઠ કે અમન તે કેમ મેલો
હ આપડ આપડે અયોધ્યા જ તો મે કેન્સલ ના કર્યું આપડે અયોધ્યાક તો અલભી ને જાય જ થાય ને કોઈ ન ને જવાનું હતું, પણ એ તો વિઝા પાસપોર્ટ એ બધું જોવે. પાસપોર્ટ કઢવવો પડે એના માટે ખાસ. પ્રોસેસ બવ ઊંડી હતી, પણ એ એટલે મેં ના પાડી હાલ. મેં ના પાડી એટલે પછી આવી ને ટિકિટ કેન્સલ કરવાની એક હ.
એમ નહી કહેતી પાસપોર્ટ આપડે હવે કઢાઈ ને તો સારુ, ગમે ત્યાં જરૂર પડે એમ,
પેલો જન્મ નો દાખલો કઢાવો પેલો જન્મ નો દાખલો. પછી પાસપોર્ટ ની વાત કરો. શું કો તમારો નોમ બોલો પપ્પા નોમલો સુતરાવાનું નહી.
એ તો તમારે સુધરા ને મારે સુધરા ને એકડું આધાર કાર્ડ મા નામ ચઢાવ દી. એટલે પતી જ્યુ, મું થઈ દી તમારી.
હમ
તો બધુંય ક
પણ જે કઈ ડોક્યુમેન્ટ એમને એક ડોક્યુમેન્ટ મે બધા કર્યાને પૂછ્યૂ ખરું મે? તો પછી આ મન નથી ખબર કે આ ન ચાલે ચાલે ને તારે ને તારે ન ઉતરાઈ ના શકો હોત.
અને કોક બૂન તો એવું કહેતુ હતુ કે ઈશ્રમ કાર્ડ જો ઈશ્રમ કાર્ડ જો આપડે?
ઈશ્રમ કાર્ડ તો હું કઢાઈ ના ઉપો વિશ્રમ કર. તો તો કશું નહી આમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ ને ફોટા.
એવુ એમ ને એમ નઈ પણ પાસપોર્ટ કઢાવા તો આપ્યો પણ મેરેજ સર્ટિફિકેટ નઈ જોઈએ.
હ તો એટલે જ દુઃખ છે તાર બધી તાર, જો. ત્યારે તેને પગને પૂછવા ગયો તો પોત્રીસો રૂપિયા કીધા મને અને એમાં કલાક તલાટી ના સહી સિક્કા જોશે.
તે કરાય દેવાના એમાં હૂ કંકોતરી લઈને જવાનુ. તો બધુંય કરવું પડે લો! ! બેઠા બેઠા થોડું ખવાય?
ત લ પૈસા અલ
મેરેજ સર્ટિફિકેટ તો જોશે જ ને હું હાલ દઉં છે છલ પા પોત્રીસો હ હાલ દવ લો.
હમ ક ત હમ વાત મેરેજ સર્ટિફિકેટ એમા શુ એવું નહી પણ ઈ જ ઈ જાવુ પડે ઈ જ એ જવું પડે, બધો ખર્ચો નાખવો પડે તો મેળ આવે ના થાય એટલો.
હા તો પણ એમ નહી જયા હતી થોડું થોડું કર તો પણ પૂરું ના થાય એમ કઉું.
હા ત પણ એ તો એમનેમ તરત જવાય છે કોઈ. જ અનુ પતિ જ
હમ.
એ પતી જાય પછી બીજું કોમ લેવાનું હાથમા.
હમ.
હમ એક એક ખોમ પતાયા વારા ફરતી વારા ફરતી બે ન કોમ્પ્લે